જય શ્રી કૃષ્ણ ના કેમ છો
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો
બસ હું પણ મજામાં છું શું કર બીજા બાળ
બસ બધા મજામાં છે બાળકોને તો શું એ લોકોને મજા જ હોય છે હમણાં વેકેશન ચાલે એટલે
સાચું કો છો તમે હવે જો અમારા ત્યાંને એક ફેર મેલો લાગેલો છે મેગા ટ્રેન્ડ ફેર તો શું છે કે બાળકોને મેળામાં જવાનું કેટલું સારું લાગે છે કે મેળામાં જઈએ એટલે એમને ખાવા પીવાની ફરવાની નવીન નવીન વસ્તુઓ જોવાની કેટલી એમને મજા પડે છે એટલે એ લોકો બહુ એક્સાઈટેડ છે અમારે તો આજે જવાનું થોડું પ્લાન બન્યો છે સાંજના એમને લઈને જવાની છું હું તો મેળા નો આપણેે નાના હતા એટલે આપણને પણ કોઈ એવા મેળામાં જતા તો ઝુલા ખવાનું પછી ત્યાંની કઈ કુલ્ફી ને એવું બધું ખાવાનું આપણને મને તો મારા બાળપણની પણ યાદ આવી ગઈ મેળા મેળામાં જવાય ને થવાના કારણે..
તમે આ મેળા ની વાત કરી તો મને પણ મારા બચપનના દિવસો યાદ આવી ગયા મને પણ હવે એમ થાય કે હું પણ મેળામાં જઈ આવઉં છોકરાઓ બની જઈએ છ.. જેને મેળામાં જઈને આપણે પોતે પણ..
અને જો નવીન-નવીન કેટલી આપડી જે કલાકારી સંસ્કૃતિ એનું પણ આપણને ત્યાં જોવામાં મળે છે અમારે ત્યાં તો મેગા ટ્રેન્ડફેર પછી શિલ્પગ્રામ અ દિવાળી ટ્રેન્ડ પર ર દિવાળ દશેરા મેળા બહુ બધા મેળઓનુ આયોજન થાય છે. પછી અમાવસ અમાવસ પર સહેલીઓની વાડી છે ને ત્યાં એક બહુ જ પૌરાણિક મેળો લાગતો હતો પહેલાથી જે મહારાજા ફતેહસિંંગના સમયથી લાગ હતો એમ સમ્રા હા ફતેહસિંંગ ના સમય થી લાગતો હતો એ એમની રાણીઓના મનો રંજન માટે મેળા નો એમને આયોજન કરવાનું સ્ટાર્ટ કર્યું હતું અમાવસ્યા હરિયાલી અમાવસ્યા ના દિવસે તો એ ત્યાંથી લઈને રાજા મહારાજાના સમય થી લઈને સુધી પણ એ ચાલે છે પહેલાનો જે મેળો હતો એને હવે નવીન રૂપ લઈ લીધો છે. પણ તો પણ ત્યાં એ લોકો કટપુત લી નો ડાન્સ જોવા મળે છે પછી જો અ જે નાની-નાની અ હાથ બનાવેલી વસ્તુઓ છે એનો આપણને ત્યાં પ્રદર્શની જોવા મળે છે પછી હાથની કલાકારી લોકો કેટલી બધી રીતે કરે છે એવું જોવા મળે છે તો મેળામાં પણ કેટલું બધું આયોજન આપણને એવો જોવાના મળે છે કે આપણે આપણી સંસ્કૃતિ ની યાદ દેવડાવે છે.
બિલકુલ સારી આજ જે તમે વાત કરી એના વિશે વિશે તો મને આજે જ માહિતી મળી. બહુ સરસ છે તો મને તમારી વાત સાંભળીને મને એમ થાય છે કે આવું બધું બી કંઈક હોવા જવું જોઈએ એમાં તમને કેવું બધું જે વિસરાઈ ગયેલી કલા પણ જોવા મળે અને જે લોકોનો જે મતલબ રોજગાર પણ મળી રહી ને આવા બધા મેળઓનું આયોજન ને થતું હોય. તો આવા જે કારીગરો છે જે હાથેથી બધું કેટલું મહેનતથી કામ કરતા હોય તો એમનું જે પ્રદર્શન લોકો લોકો સુધી પહોંચે પણ અને એમનો રોજગ ઘર પણ સચવાઈ રહે છે.
સાચું કો છો અને બાળકોને પણ ચકડોલમાં બેસવાનું પછી અ અ એમને ત્યાં નયા-નયા હવે નુ કેવા આજ ના પ્રમાણે કેટલા બધા ગીતોને અ એવું બધું આવી ગયું છે ત્યાં આપણે જે પહેલાના કલાકાર હતા. હતા ને એ લોકો બેસે છે ગીતો અ ગીતો આવેે છે એવી રીત તે તો એને જોઈને આપણા બાળકો પણ શીખે તો છે કે આપણા સંસ્કૃતિમાં આ બધું પહેલા પણ હતું એવું, તો એવા નવીન અહ એમને અનુભવ થાય છ અને એમને અનુભવ થાય છે તો એમને જોઈને આપણને તો આપડી બાળપણની યાદ આવે છે. છે. અમે પણ એક વખત નાના હતાન તો મેળામાં જતા હતા, તો ત્યાંની કે એક અહ મીઠાઈ બહું જ ફેમસ હતી. એ જ્યારે એ મેળો આવેન ના ત્યારે મીઠાઈ આવતી હતી. અહ ગુલ કંદથી બનેલો માવો. તે આમ હમણાં પણ જગદીશ મંદિર જગદીશ ચોક છે ને, ઈ ત્યાં પુરાના જે રાજા મહારાજા ના સમયે જે બનાવતા હતા ને તે હમણાં એમની પાંચવી કે છઠ્ઠી પેઢી બનાવે છે. એ બહુ જ પૌરાણિક દુકાન છે ને હમણાં પણ એમાં કોઈક નવીન અહ એ કરેલો નથી જે લાકડાની બનેલી દુકાન છે ને એવી ને એવી જ છે. તો એને મેળામાં એક જ મેળામાં મલતી હતી પહેલા, પણ હવે પણ એની એક જ એની એક જ દુકાન છે તો એવી જે વિસરાઈ ગયેલી વસ્તુઓ છે યાદો છે એ પણ આપણને મેળામાં તાજા થાય છે.
બિલકુલ મેળામાં બધી નવીન નવીન વસ્તુઓ જોવા મળે છે અને મને પણ છે ને મેળામાં જવાનું બહુ જ ગમે છે, હું જે શહેરમાં રહું છું ને ત્યાં મતલબ અમારે ત્યાં બી બધા મેળા ભરાવે છે તો હું સ્પેશિયલ છે ને મેળામાં ઓલું ખીચું ખાવા માટે જ જાઉં છું મને ખીચું બહુ જ ભાવે છે. અને ત્યાં આવા બધા સ્ટોલ લાગતા જ હોય છેવા ખાણી પીણીના તો મને છે ને આવી રીતે જે મેળામાં ખીચું મળે છે ને એ મને બહુ જ ગમે છે. અને કેટલા અલગ અલગ જાતની બધી હવે તો પેલા. તો આપણા ટાઈમે કેવું એક મોટો કકડોડો હતું પછી મતલબ. બે ત્રણ રાઇડ્સ મતલબ એટલા જ કંઈક રહેતા અત્યારે તો તમે મેળામાં જાઓ ને કેટલા જાત જાતની રાઇડ્સ આવી ગયેલી છે, જાત જાતના ઝૂલાઓ આવી ગયા છે.
સાચું કહો છો ભૂલ ભૂલૈયા ને એવું બધું હા અલગ અલગ. પ્રકારના કેટલા ખેલવાના મનોરંજન ના સાધન આવી ગયા છે, ત્યાં આપણેે નિશના બાાજી. કરી શકીએ છીએ જેનાથી આપણને બાળ આપ ને એ બધું આપડે. વિસરાઈ ગયું છે બિલકુલ. તો એ બધું બાળકોને આપણે ત્યાં. જ લઈ જઈને અનુભવ કરાવી શકીએ છીએ. પછી જો આપણા ઘરની વસ્તુ. વતુ ન ઉપયોગમાં જે લાવી જે વસ્તુઓ આપણે ઘરમાં ઉપયોગમાં લેતા હોઈએ એવી નાની નાની વસ્તુઓ આપણને આમ. તો યાદ ના આવે. પણ આપણે મેળામાં જઈએ અને જોઈએ. તો આપણને પણ યાદ આવે તો આપણે એની પણ ખરીદી કરી શકીએ છે.
હા નહી બિલકુલ મેળામાં તો બહુ જાત જાત અમારે ત્યાં બી મેળોને એવું ભરાય છે ને તો ત્યાં રાજસ્થાનના અચારના પણ સ્ટોલ હોય છે, કે બધા રાજસ્થાનના જાત જાતના અથાણા હોય ને એના પણ સ્ટોલ હોય છે મતલબ લોકો ક્યાં ક્યાંથી પોતપોતાના દેશ. ને રિપ્રેઝેન્ટ કરે છે, પોતપોતાના શહેરને રિપ્રેઝન્ટ કરીને પણ અલગ અલગ એ રીતે વસ્તુઓનું એ લોકો પોતપોતાના સ લગાવે છે તો બહુ સરસ મતલબ મને પણ મેળામાં જવાનું બહુ ગમે છે, મતલબ જો આવો ફનફેર વાળો મેળો લઈને. કે પુસ્તક મેળો લઈ લો, કોઈ પણ ચ મેળા લઈ લો એક ખાદી ભંડાર આવે છે અમારે્યા ત્યાં પણ બહુ સારી વસ્તુઓ અ મળે છે.
હા આ ખાદી ભંડાર નો મેળો અમારા અહિયાં પણ લાગે છે દર વર્ષે લાગે છે. પછી ત્યાં પણ તમે જેવી રીતે કીધું ને કે અચારો બધા અ નવીન નવીન પ્રકારના મુકવાસ ચાર પછી એવી જે વસ્તુ આવના કેન્ડી એનો બહુ જ અહિયાં વેચાણ થાય છે. અને આપડા અહિયાયાં ના જે વસ્તુ વતુઓ છે, જે પુરાણી આપણે બનાવતા નથી આપણા પેલા બનાવતા હતા એ બધી વસ્તુઓ આપણને ત્યાં જોવા મળે છે. તો આ પ્રમાણે મેળો પણ જો આપણેે બાળકોને જાવ જોઈએ બાળકોમાં પણ એનો ઉત્સાહ ન વર્ધક થાય અને આપણને પણ નવીન અનુભવો થાય અને બાળકોને પણ નવીન અનુભવ થાય મેળામાં જેમ કે પુરાણી કોઈ પણ અ રીતો અમારે અહં ને ગનગોર ઘાટ ઉપર પુરાણો મેળો લાગે છે, બહુ પહેલાના સમય થી બે ત્રણ એવા મેળા છે, જે તો ઐતિહાસિક સમયથી ચાલતા આવ્યા છે, જે આજ પણ લાગે છે. જે તેમાંથી એક તો માસ નો મેળો ગનગોર ઘાટ નો મેલો શ શિલ્પગ્રામ નો મેળો આ બે ત્રણ મેળા છે, એ તો એના પાછળ તો કહાની છે, કે ત્યાં પહેલાથી અમ ચાલતા આવયા છે, તો ગણગોર ઘાટ પર દર વર્ષે જે ગણગોર ના દિવસો મનાવે છે, સો દિવસ ગોરનું ઉત્સવ મનાવીને જયારે ગણગોરને વળાવણ કરે છે, તો ત્યાં બહુ જ સારી સારી ગનગોરોનો ત્યાં આપણને જોવા મળે છે, લોકો વળાવવા લઈને આવે છે, ગનગોર ઘાટ ઉપર
બિલકુલ તમારી વાતો સાંભળીને હવે મને એમ થાય છે, કે હું પણ આ બધી જગ્યાઓની મુલાકાત લઉં મને પણ હવે જોવાનો ઉત્સાહ થતો જે તમે જે રીતે બોલતા છો એ રીતે કેમકે મેં પણ આ બધા મેળાઓ દેશ જોયા નથી. તો હવે મને એમ થાય છે, કે કોઈ એવી ટ્રીપ પ્લાન કરીએ કે આ બધી વસ્તુઓ અમને પણ જોવા મળે બાળકોને પણ બતાવીએ.
હા હા જરૂરથી
ત્યારે તમે ગણગોર ની વાત કરી તો કેવી એમાં તો સોળ દિવસ કેવી મજા આવે છેને બધી બધી મહિલાઓ એટલો શૃંગાર કરીને સોળ દિવસ મતલબ બહુ મજા આવે છે, ને બધા ભેગા મળીને.
હા સાચું કહો છો તમે બધી મહિલાઓ મળીને વ્રત ઉપવાસ કરીને કહાણીઓ સાંભળે છે, પછી બહુ સારા સારા કપડાં પહેરે છે, આભૂષણોનો આભૂષણ પહેરીને શૃંગાર કરે છે, અને સો દિવસ સુધી એ લોકો ગનગોર નો ઉત્સવ મનાવે છે, અને સોળમા દિવસે પાછા એમના ઘરે જે ઈસર અને ગનગોર લાવે છે. એમને વળાવે છે, જ બહુ જ ખુશીથી વળાવે છે.
એ જે ઈસન ને ઘનગોર હોય છે, તો એ બધા તમે જાતે ઘરે બનાવો છો કે મતલબ હમણાં તો માર્કેટમાં બી બહુ મળે છે, ને
હા માર્કેટમાં પણ રેડીમેડ મળે છે, પણ અમારે ત્યાં પણ એક કંટી છે, એ બહુ જ સરસ રીતે માટીના ગનગોર એ તો જયારે ગનગોર આ નો આવે છે, ને હોળીની માટી હોય છે ને એ ગનગોર માં એવું કહેવામાં આવે છે, કે જય્યારે હોળી કા દહેન થાય અને હોળીની માટીનોો ઉપયોગ કરીને. પછી ગનગોર નું બન બવે છે એ જ સાચા ઈશરને ગનગોર કહેવાય. તો એ એ અમારે ત્યાં એક આટી છે એ બનાવે છે એ પોતે બનાવે છે અને એટલી સારી કલાકારથી બનાવે છે એને સારી રીતે માટી ઉપર બ બનાવીને પછી એના અંદર અ કલર પૂરે છે એકદમ જીવંત એમાં જેવું અવતારે ઘડી લે છે અને એને પોતે હાથથી બનાવીને કપડાં સીવડાવે છે. અ સડ સીવીને પહે પહેરાવે છે તો એમની જે ગણગોર હોય છે ને અમારા અહીંયા પૂરા મહોલ્લામાં બહુ જ લોકો કેહે છે કે આપણે આપણે બધે તો તૈયાર લઈને આવ્યા છે પણ એમની ગણગોર જોવા વિશેષ કરીને જાય છે બધા કે એમના એમને
બિલકુલ એક તમે માર્કેટ માંથી લોન એક તમે જાત તે તમારા હાથ થી એને ઘડીને આકાર આપીને બનાવવો મતલબ એમાં એક મતલબ આપણને એવું લાગે કે એમનામાં જીવ આવે ગ છે આપણી એક ભાવના કેટલું પ્રેમથી એને બનાવ્યો હોય છે તો બહુ સરસ લાગે છે.
તો જો એમને બહુ સારી રીતે બનાવે છે અને એમના કપડાં પણ પહેલાથી તૈયાર કરીને રાખે છે. બહુ સર સારા એમના યુનિક મતલબ બધી વસ્તુ એટલી એવી સારી લાગે છે કે એમને ઘરે બનાવી છે પણ બજાર કરતા પણ બઉજ રૂપાળી અને સુંદર લાગે છે.
હા હા. અને મેં હું મતલબ અમે તો નથી કરતા મારા સાઈડ પણ મેં પણ સાંભળ્યું છે.
અને પછી એમ હા અને પછી એને ને સાંજે ઈસર અને ગનગોર ને આપણેે જે જે દિવસ ના સર ગણગોર આપડે ઘરે રાખીએ. પછી એમને ને સાંજના સમયે ને એમને પાણી પીવડાવવા માટે ગામડામાં તોને નદી ના ઘાટ ઉપર ઉપ લઈ જતા હતા હવે આપણા આપણે જ્યાં સોસાયટીમાં રહીએ છીએ અ એની આસપાસ તો કોઈ એવો પાણીનો ઘાટ કે એવું તો ક્યાંય જ હોતો નથી બધાના ઘરે ટ્યુબવેલો હોય છે. તો અમે શું કરીએ છીએ કે અમારા મહાદેવજી નું મંદિર છે. તો ઈ ત્યાં બઉ મોટો છો. ચોક છે તો અમે ત્યાં એ ચોક પર લઈ જઈને ઈસર અને ગંગોર ને ફરાવીને લાવએ અને પાણી પીવડાવીને લાવએ એવી પણ એક પ્રથા છે સાંજની. અને પછી એમને વળામણ આપે છે.
તમારી પાસેથી બી મતલબ ઘણું એવું મને જાણવા મળ્યું ચલો ફરી પાછું મને કંઈક નવીન એવું જણાવજો કે જે મને ખ્યાલ નહીં હોય એવું.
હા હા જરૂરથી ચાલો પછી
હા હ જય શ્રી કૃષ્ણ.